છો બેન-
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો?
જય શ્રી કૃષ્ણ બેેન હું પણ મજામાં છું. આજે આપણે કણી વિશે વાત કરીએ.
આ જોને આ માણસની ઈમાનદારી અને મહેનત એ એની સફળતા પાછળનું એક મહત્વનું કારણ હોય છે. તો આજે આપણેે મહેનત અને ઈમાનદારી વિશે વાત કરીશું.
કે જે તમારે ખુબ સરસ વિ વિશેષ વિષય ચૂન્યો છે. એ જે મને લાગે છે કે સમય બદલાઈ ગઈ હોય પણ સચ્ચાઈ અને ઈમાનદારીનું મહત્વ ક્યારે પણ ઓછું થઅ થતું જ નથી ન.
બિલકુલ સાચી વાત કરી તમે આપડે સમય બદલાય છે. પરિવર્તન થાય છે. પણ જે મનુષ્ય મહેનત કરે છે. અને ઈમાનદારીથી કામ કરે છે એને મોડે ભલે સફળતા જરૂર મળે છે.
એકદમ સાચું થયું બેન. એ જે ઘણા લોકો કહે છે કે હંમેશા સાચું બોલવો તો નુકસાન અ નુકસાન નથી એ જે થોડું સમય માટે સાચું લગી લાગીશ એ એ જે પણ લાંબા સમય સચ્ચાઈ જો જીતાડે છે એ જે માનસ ઈમાનદારી હોય છે. એના બધા ભરોસા કરે છે.
બિલકુલ સાચું કહો છો કોઈ પણ કામ, વ્યાપાર કે કોઈ પણ વર્ગમાં આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ ત્યાં જે માણસ મહેનતું હોય છે. ઈમાનદાર ઈમાનદારી વાળું હોય છે. એની અલગ જ એનું સમાજ એને સમાન પ્રાપ્ત હોય છે. હા જો હોઈ શકે છે કે એના એ કોઈ પણ રીતથી પાછળ રહી ગયો હોય પણ તો પણ અ એનું સમાજમાં એની સારી પ્રતિષ્ઠા રહે છે.
એકદમ એકદમ સાચું થયું એ જે થોડું સમય માટે સાચું લાગી શકે પણ લાંબા સમય જીતાડે જ છે એ જો માનસ ઈમાનદાર હોય છે એ જે બધા ભરોસા કરે છે. એ જે ઘરમાં પણ નાના બાળકોનું સાચું બોલવાનું શીખવું જોઈએ.
બિલકુલ આપણને આપણા જે બાળકો છે એમને પણ બાળપણથી જ આપણને ટે આવી સારી જે આદતો છે એનો વિકાસ કરવા માટે આપણને એમને હંમેશા ગાઈડ આપવું જોઈએ કે અ સારી રીત સારું બોલવું મહેનત મહેનત કરવી ઝુઠું ઝુઠ નહીં બોલવું મહેનત કરવી ઈમાનદારી થી રહેવું. આવા પ્રતિમાનો જો આપણે એમને બાળપણથી શીખવાડીએ તો મોટા થઈને એક એક સારો જ નહીં પરંતુ એક એવો માણસ તૈયાર થાય છે કે સમાજ પ્રત્યે પોતાની જિમ્મેદારી સારી રીતે નિભાવી અને સારો મતલબ એનો સમાજ નો વિકાસ પણ કરે છે.
એ જે સાચી વાત કરી છે બેન. એ જે સ્કૂલમાં પણ આ ગુણ અરપ ધ્યાન આપવું જોઈએ એ જે શિક્ષક ફક્ત પુસ્તકનું જ્ઞાન જ નહીં પણ સારા સંસ્કાર પણ આપે આ અ પણ આપે છે. એ જે ઓફિસ હોય કે ધંધો બધી જગ ઈમાનદારી જરૂરી છે ને બેન?
બિલકુલ સાચ્ચું કોવ છો તમે. આપણે ઈમાનદારીનું તો શું કહીએ કે આપણે અ જો ઈમાનદાર માણસ સાથે વ્યવહાર રાખવું એના અ
હા બેન બોલ્યો
એનાથી વ્યવહાર રાખવું એનાથી વેપાર કરવું બધાને ગમે છે એટલે જો આપણે પાસે મહેનત અને ઈમાનદારી હોય તો લોકો આમને આમ આપણી આપણા પ્રત્યે આપણે આપણા પાસે જરૂર આવે છે
સાચું થયું બેન એ જે આપડી અવાજ નથી આવતી
આવે છે અવાજ મને તો સંભળાય છે તમારો અવાજ તમને નથી સંભળાતો
હા હા ઓફિસ હોય કે ધંધો એ જે સચીિવ વ્યાપારી પાસેી ગ્રાહક વારં વારં આવે છે એ જે કારણ કે વિશ્વાસ સબસે મોટી સંપત્તિ છે એ જે કોઈ ભૂલ થઈ જાય તો અ સ્વીકાર કરવાનું જોઈએ અને જે સુધારવાની કોશિશ કરવી જોઈએ એ જે
હલો અવાજ કપાઈ રહ્યો છે તમારો અવાજ નથી આવતો હા બોલો
આવ આવતો આવ
હા હા આવે છે હવે તો
એ જે સાચા વ્યાપારી પાસે ગ્રાહક વારંવારમ આવે છે ને
બિલકુલ અને જો અમારા વડીલો છે ને અમારા વડીલો છે ને એ હંમેશથી અમને શીખવાડતા હતા કે આપણે મહેનત કરીને કોઈ પણ કામ છે ને એને આપણે ઈમાનદારી થી કરીએ ને તો એ જરૂર સફળ થાય છે મહેનત બધી ચાવીનું બધી જ સફળતાની ચાવી
એ જે સાચું થયું બેન
એના પ્ર મહેનત લગ આપણે કામ કરીએ તો આપણે એ કામમાં જરૂરથી સક્ષમ થઈએ છીએ આવી કેટલી બધી વાર્તાઓ દાદા અને દાદી આપણને શીખવા કારણ કે આપણે મોટા થઈ ને આપણામાં આવા ગુણો આવે એ માટે એ લોકો આપણને આવી વાર્તાઓ સંભળાવતા હતા
એ જે સાચું થયું બેન એ જે ભૂલ સ્વીકાર કરની જોઈએ એ જે સુધારવાની કોશિશ કરવી જોઈએ એ સાચી ઈમેનદારી છે એ જે આજે જમાને મે સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતી ફેલાય છે એજ એટલે પણ કો સમાચાર શેર કરના પર પહેલા ચકાસણી કરવી જરૂરી છે એ જે મને લાગે છે કે સાચ્ચો માનસ અંદરથી પણ ખુશ રહે છે
બિલકુલ એ એ કોઈ દિવસ એવા ખોટા કામ કરતો જ નથી કે એને સુકૂન ના મળે એને હંમેશા સુ ગુણ મળે છે એ સારા કામો કરે છે તો એ મનની શાંતિ અ એને અંદરથી અનુભવ થાય છે એટલે એ હંમેશ ખુશખુશાલ રહે છે
એકદમ સાચું થયું એ જેને જો મારા નાની નાની નાની વાતોમાં પણ સચ્ચાઈ રાખે આપવી જોઈએ એ જે નાની આથોની મોટા ગુણ વિકસિત થાય છે એ જે ખૂબ સરસ અ. આ એ છે અને આનંદ થાય છે એ જે આપણે હંમેશા સચ્ચાઈ અને. ઈમાદારી ના માર્ગ ચાલવાનો પ્રયત્ન કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે. આજના યુગમાં જે માણસ સચ્ચાઈ અને ઈમાનદારીથી કામ. ચલે એ બિલકુલ ભીડથી અલગ જ હોય છે. અને એ એના જે અ પ્રતિમાનો હોય છે એ એને. હંમેશ કોઈ ના કોઈ રીતે એને સ. જરૂર કરે છે એને થોડી તકલીફો જરૂર થાય છે. પણ એ સમય પર એ આગળ જરૂર વધી શકે છે. એટલે હું તો બધાને એવું જ કહું છું કે આપણા. કામ પ્રત્યે આપડે જે પણ વિદ્યાર્થી ભણતર માં હોય. તો એ ભણતર પ્રત્યે પણ ઈમાનદાર અને મહેનત રહે. કરશે તો એ જરૂર થી એમાં સફળતા પ્રાપ્ત કરશે. એટલે અ માણસ હોય વ્યાપારી હોય. અ વિદ્યાર્થી હોય કે ગૃહિણી હોય કે કોઈ પણ વડીલ હોય. જે માણસ ઈમાનદાર અને મહેનતી હોય છે સફળતા એની. એની નજીક જરૂર આવે છે.
એકદમ સાચું થયું બેન એ જે પણ. જો નાનું જૂઠ બી બોલે પણ આગળ જઈને મોટી સમસ્યા બની શકે. એ જે મોટી પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે.
બિલકુલ સાચું કહો છો તમે.
કે જે આપણે એક વાર વિશ્વાસ તોડી દઈએ તો પાછો વિશ્વાસ મલનો. મુશ્કેલ બની છે થઈએ એ જે વિશ્વાસને હંભે હંમેશા સાંભીલનો. સંભળનો રાખવો જોઈએ.
બિલકુલ સાચું કહો છો વિશ્વાસ એવી. ચીજ છે જે એક વખત જતી રહે તો ફરી નથી આવતી. એટલે જીવનમાં કોઈનો વિશ્વાસ નહી તોડવો જોઈએ આ. અ બહ જ તમે એકદમ ખાનગી વાત કરી છે.
એ જે સાચું થયું બેન એથી જો. સાચા મિત્ર હંમેશા સાચી સલાહ આપે એ જે ખોટી વાતમાં. સાથના આપે એ જે. પરિવારમાં પણ એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરીએ જોઈ. એ જે એ હતી. અ ગેરસમજ ઓછી થાય અને પ્રેમ વધે છે એ જે નોકરીમાં એવમ ઈમાનદારી. કર્મચારીની કિંમત વધારે હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે. જે કર્મચારી જે વફાદાર હોય છે. એનું પણ એક અલગ જ ઋતવો હોય છે. અને આપણા સમાજમાં જોઈએ ઘરમાં જોઈએ. તો જો જે સાચું કામ કરતું હોય તો એને. કેટલી બધી મુશ્કેલીઓ આવે છે પણ એ મુશ્કેલીઓ છતાંય. એ પોતાના કામમાં લગાતાર. અ એના સામેલ રહે છે. તો એ જ એની મતલબ કેહેવાય ને કે એ ઘડીનો એના એની. પરીક્ષા કહેવાય એ અને એ જો એ પરીક્ષા પાસ થઈ જાય. તો એ જીવનમાં એટલી મોટી સફળતા પ્રાપ્ત કરે છે. કે એની એનો મુકાબલો કોઈ પણ. અમ બીજો અન્ય નથી કરી શકતો.
એકદમ સાચું થયું બેન એ જે આજને આપણે. એક અ સંકલ્પ લેવું જોઈએ એ જે સાચું બોલીશું અને ઈમાનદારી તું કામ કરીશું
બિલકુલ સાચું કહો છો તમે
ઠીક હ બાદ મે અ
આજે આપડે તમ જે વાત કરી એનાથી આપણેે એવું લાગ્યું કે આપણે પણ આપણા બાળકોની અને આપણા નજીકમાં રહેતા લોકોને ઈમાનદાર અને મહેનતુ જે લોકો હોય છે એમનો સાથ કરવો જોઈએ અને બાળકોને એવું શીખાવવું જોઈએ ચાલો તો ફરી આપડણે મુલાકાત કરીશું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણબેન